કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હુ, બી એક મજામાં આજે આપડણે એક ખૂબજ મહત્વપૂર્ણ વિષ વિષય પર વાત કરીશું આ વિષય છે, પર્યાવરણ ન જલવું
હા, આ વિષય દરેક વ્યક્તિ માટે ખુબ જ જરૂરી છે. પર્યાવરણ વગર જીવનની કલ્પના પણ કરી શકાય નહી.
બિલકુલ સાચુ, પર્યાવરણ એટલે આપની આસપાસનું બધું જમીન પાણી હવા, જંગલ વૃક્ષો પક્ષી પી પ્રાણીઓ, અને કુદરતના બધા ભાગો મળીને પર્યાવરણ બને છે.
જો પર્યાવરણ સ્વચ્છ, અને તંદુરસ્ત હોય તો માણસ તાવ અને પક્ષી બધા સારા રીતે જીવી શકે છે.
આજે દુનિયામા પર્યાવરણની ઘણી સમસ્યા જોવા મળે છે. હવે, પ્રદુષણ પણ પ્રદુષણ પાણી પ્રદુષણ હવા પ્રદુષણ અવાજ પ્રદુષણ, અને જમ જમીન પ્રદૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે.
હા, આ પ્રદુષણ થી માત્ર કુદરત જ નહીં, પણ માનવ જીવન પણ પ્રભાવિત થાય છે.
કેવી રીતે થાય છે.
ફેક્ટરીમાંછ, નીકળતો ધુમાડો વાહનો, માંથી નીકળતો ધુમાડો પ્લાસ્ટિક સળગાવવું અને વધુ પ્રમાણમાં ઈંધન વાપરતી હવા, પ્રદુષણ થાય છે.
અશુદ્ધ હોય, તો શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઘણા રોગો. ગોપન થઈ, શકે
છ, હવા માટે વધુ વૃક્ષો. ઉગાડવા પડે આપડે
વૃક્ષોને કુદરતનુ ધ્યાન કે ધન કહેવામાં આવે છે.
હા, વૃક્ષો ઓક્સિજન આપે છે. ચઓ પણ આપે છે. વરસાદમાં પણ મદદ કરે છે, ઘણા પક્ષીઓને ઘરપાન મળે છે. હ
જો વૃક્ષો કપાવામાં આવે, તો શું થાય
તાપમાન વધે વરસાદ ઓછો, પડે પ્રાણીઓનું રહેવું મુશ્કેલ તેલ બને જમીન પણ સુકાઈ જાય છે.
સાચું કહ્યું, એટલે એક વૃક્ષ કપાય તો તેના બદલે ઘણા નવા વૃક્ષો, ઉઘા વગાડવાની જરૂરત છે. હમ
બિલકુલ વૃક્ષ, રોપણ માત્ર એક દિવસ નો કાર્યક્રમ નથી તે જની જવાબદારી છે
હા હવે પાણી વિશે વાત કરીએ
હા પાણી વગર કોઈ પણ જીવ જીવી શકાય નહી.
પણ આજે ઘણા લોકો પાણીનો બગાડ કરતા હોય છે
હા નાલ ખુલ્લો રાખવામાં આવે છે જરૂર કરતા વધારે પાણી વાપરવામાં આવે છે નદીઓમાં કચરો નાખવામાં આવે છે. પાણીનો બગાડ ખૂબ થઈ રહ્યો છે.
સાચી વાત સ્વચ્છ પાણી બધા માટે જરૂરી છે
પાણી બચાવવું પણ ખુબ જ જરૂરી છે.
વરસાદી પાણી સંગ્રહ થી ભૂ ભૂગર્ ભૂગર્ભનું પાણી પણ વધે છે.
અને ભવિષ્યમાં પણ પાણીમાં મોટું પ્રશ્ન બની ગયો છે
હા. પ્લાસ્ટિક પણ પર્યાવરણમાં મોટો પ્રશ્ન બની ગયો છે.
પ્લાસ્ટિક સર સરરલતાથી નાસ પામતું નથી. એના કારણે જમીન અને પાણી બંને પ્રદુષિત થઈ જાય છે.
હા એટલે કાપડની થેલી વાપરવી સારી આદત છે.
હા પ્લાસ્ટિક નો ઉપયોગ જેટલો ઓછો કરીએ તેટલું સારું
કચરો પણ અલગ અલગ રાખવો જોઈએ.
સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવાથી એનું પણ સારી રહે છે. પુનઃઉપયોગી પણ બની શકે છે.
સફાઈ પણ પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા સ્વચ્છ ગામ અને સ્વચ્છ શહર સ્વસ્થ જીવન તરફ નું પગલું છે.
હા પક્ષીઓ અને પ્રાણીઓ પણ પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા જો તે
આપણેે હવાની વાત કરી હવા હવે જમીન વિશે પણ વાત કરવી જોઈએ.
આ જમીનમાં આપણું મોટું ધન છે. સારા પાક માટે સારી જમીન જરૂરી છે.
જો જમીન ખરાબ થઈ જાય તો ખેતી પણ સારી રીતે થઈ શકે નહી.
રસાયણિક વસ્તુનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
કુદરતી ખા ખતર અને જેવી જૈવિક ખેતીને પ્રો પ્રોત્સાહન આપવું જોઈએ.
આ રીતે જમીનનુ તાકાત લાંબા સમય સુધી બની રહે છે.
આપણે અવાજના પ્રદુષણ વિશે પણ વાત કરીએ.
હા મોટો અવાજ પણ એક પ્રદુષણ છે.
સારી આદત નથી.
હા બિલકુલ લગ્નના ઉત્સવની અને બીજા જગ્યાએ પણ અવાજ મર્યાદામાં જ હોવો જોઈએ.
હા મોટો અવાજથી નાના બાળકો વૃદ્ધો અને પક્ષીઓને તકલીફ પડે છે.
હા શાંતિ પણ સારા જીવન માટે જરૂરી છે.
હા હવે ઊર્જાની વાત કરીએ.
વીજળી બચાવી પણ પર્યાવરણ બચાવવા જેટલું જ જરૂરી છે, આપણા માટે
સાચી વાત કહી, તમે જરૂરના હોય, ત્યારે લાાઈટ અને પંખો બંધ કરી દેવો જોઈએ
હા, સૂર્ય ઉર્જાનો પણ ઉપયોગ વધતો જ જાય છે.
હા, આ ઊર્જા પ્રદૂષણ ઓછું કરે છે.
પવન ઊર્જા, પણ ખૂબ ઉપયોગી છે.
કુદરતી ઊર્જાનો, ઉપયોગ વધે તો ભવિષ્ય સારું બને
બિલકુલ સાચું
હવે, પ્લાસ્ટિકની વાત કરીએ
ઉપયોગ ઓછું કરવો જોઈએ, આપડણે
હા, કાપડની થેલી વાપરવી સારી આદ છે.
હા, પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ થતું, નથી.
તેના કારણે જમીન, અને પાણી બંને પ્રદૂષિત થાય છે.
ગાય અને બીજા પ્રાણી પણ પ્લાસ્ટિક ખાઈને બીમાર પડી જાય છે. જ
એટલે જ પ્લાસ્ટિક નો યોગ્ય નિકાલ પણ જરૂરી છે.
હા, અને ફરીથી વાપરી શકાય, તેવી વસ્તુ તો વાપરી જોઈએ
આપણા ઘરની આસપાસ પણ સફાઈ રાખવી જોઈએ.
હમ, સફાઈ થી રોગ પણ ઓછો થઈ, જાય છે.
કચરો અલગ, અલગ મૂકવો જોઈએ
સાચી વાત છે, સૂકો અને ભીનો કચરો અલગ હોય, તો નિકાલ સરળ બને છે.
હા, આ સારી ટેવ, દરેક જગ્યાએ હોવી, જોઈએ
બાળકને, બાળકોને પણ આ વાત સમજવી જોઈએ.
હા. શાળામાં પણ પર્યાવરણ વિશે શિક્ષણ આપવું જોઈએ.
બાળપણ થી સારી આદત પડે તો મોટો થાય ને પણ ચાલે
હા, વૃક્ષ રપ ના કાર્યક્રમ પણ થતા, હોય છે.
વૃક્ષ અ પણ માત્ર વૃક્ષ લગાડવું પૂરતું નથી.
તેેમાં ની સંભાળ પણ લેવાની જવાબદારી હોય છે.
પાણી આપવું રક્ષણ કરવું અને મોટો થાય, ત્યાં સુધી જોઈ જોવું
હા, ત્યારે જ વૃક્ષ સફળલ રીતે, ઉગશે
કુદરત સાથે, પ્રેમ રાખવું જોઈએ
પર્યાવરણ બચશે, તો પૃથ્વી સુંદર બનશે.
અને આ અવસરનારી પેઢી આવનારી પેઢીને પણ સારી દુનિયા માં
આપડે બધા નાની નાની શરૂઆત, કરવી જોઈએ
આનું પગલું પણ મોડો ફેરફાર લાવ શકે છે, જીવનમા
સારી આદત પણ મહત્વ ધરાવે છે.
હા, પર્યાવરણની રક્ષા, દરેકની ફરજ છે.
હા પર્યાવરણની રક્ષા દરેકની ફરજ સાચુ કહ્યુ, ત આપડણે આજે ઘણી મહત્વ પૂર્ણ વાતો કરી છે.
હા, આ અને વાદો રોજિંદા જીવનમા, લાગુ કરી શકાય
હા તમે કરશો ને બધી વાત લાગે સિઝનમાં
ચક્કરનું છું તમે કરશો?
હા હું રોજ હવે વીજળી બચાવીશ, કોઈ બી કચરો બહાર ફેંકીશ ને અને કોઈ ફેંકતું હશે તો હું એને રોકીશ.
ઓ સરસ હું બી એવું જ કરીશ અને હું ધ્યાન રાખીશ કે કોઈ બી પશુ પક્ષી કે કોઈ બી જીવજંતુ પ્લાસ્ટિકને ખાય નહીં.
હા અને પાણી નો બચાવ બી ખુબ જરૂરી છે તો આપણેે પાણી બી બચાવીશું પાણીનો ઉપયોગ વિચારીને કરશું. જેનાથી આપણને આગળ આવતા પ્રોબ્લેમ ના થાય
હા પાકું! તો વરસાદ ના પાણી ને આપણે બચાવીશું. એ સ્ટોર કરી રાખીશું, જેનાથી આપણને વધુ પાણી મળ્યા
અને હવેથી વર્ષમાં એક વાર વૃક્ષ ઉગાડીશ હું.
હા અને વૃક્ષે ત્યાં સુધી ઉછેરી શું જ્યાં સુધી તે મોટું બની ના જાય.
ચલો આપડે આ સંદેશ બધા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ.
હા બિલકુલ સ્વચ્છ હરીયાલી અને સૃષ્ટિક પર્યાવ માટે સાથે મલીને કામ કરીએ આપડે.
સાચું કહ્યું તમે આ કામ કરવાથી આપણાને બીજાને અને પર્યાવરણને ખુબ સારું પ્રોફિટ થશે.
હા, બિલકુલ સાચી વાત કહી તમે.
હા એટલે આજથી આપણેે ધ્યાન રાખીશું. અને પર્યાવરણ ને લઈને ચાલીશું.
હા પાકું.
આભાર આજનો સંવાદ અહીંયા પૂરો કરીએ?
હા આભાર. પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો.
જરૂર. ચલો આવજો.